કષ ભાઈ સારું જ તે આજે? ફોન કર્યો ત્યારે ફોન જ કરડો હતો. આજે અમારે એક વર્ષ છે, એમને આ યુટ્યુબ તરફથી એમને એવોર્ડ મળ્યો. અને એવોર્ડ તો મળ્યો અને ભાઈ સાથે સાથે યાર હર ભાઈ સોલડ જે કહેવાય ઈન્કમ એમની ચાલુ થઈ ગઈ ભાઈ. મેં કીધું આજ શું હા એટલે મેં કીધું, શું છે ખબર પડે પૂછ્યું એને તો મને કે અંકલ મેં મને કે બરી જે સ્પેશિયાલટી છે રિલેટેડ ટુ એની સ્પેશિયાલિટી છે ને આ હેર સાઈલ છે. ફેશન ડિઝાઇન એ બધી આખી એ સ્પેશિયાલિટી છે, મેકઅપની સ્પેશિયાલિટી છે, એની તો મને કે અંકલ હું ડેલી હું જાતે બેકઅપ જે કરતી હો, એ બધું હું વિડીયો પર બનાવું છું ટોટલી કેવી રીતે બેકઅપ કરો અલગ અલગ જાતના બેકઅપ શું તમારે ધ્યાન આપું. સ્ટીલમાં તમને શું રોગ આવી શકે કયો તમારી ક્રીમ વાપરવો, તો તું માની છે કે એટલી બધી એના ફોલોઅર્સ થઈ ગયા છે, કે આજે લોકો એને ફોલો કરી કરીને યુટ્યુબમાં જે હમણાં તમને ખબરય યુટ્યુબ શોર્ટસ કઈક પર્ટિક્યુલર ટપ એવું બધ કી પેલા પેલા યુટ્યુ ખલીલું, હવે યુુબોર્ટ પણ ચાલુ થઈ ગયા છે ત ખ્યાલ આવી પેલા તો હવે એમાં શું થાય છે કે એમાં યુટ્યુબ શોર્ટ્સ પર નંબર ઓફ અવર્સ કે કેટલા, લો સોપ તમારો સ્ટ્રીમિંગ જે વિડીયો છે, લગભગ એક સાથે હજારડું કે બે હજાર જોડું જોતું હોય, અને તમારા સબસ્ક્રબર્ એટ હોય તો ત એ રીતે રેવન્યુ જનરેટ થાય છે, અને એમનુંબીજું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ એમ એટલા બધા ફોલોઅર્સ થઈ ગયા છે, બ ટેન ટ્વેન્ટી થાઉઝન્ડ ફોલોઅર્સ થઈ ગયા છે, કે એમાંથી પણ એને બહુ સારી ઇન્કમ જનરેટ થાય છે, હું કોઈવાર વિચાર કરતો હતો કે આ આટલા વર્ષોથી હું પણ ભલે કોમ્પ્યુટર ફિલ્ડમાં છું અને ભલે અમારા વખતે આટલું બધું ઇન્ટરેક્ટિવ એક્સપોન્શિયલ ગ્રોથ નતો, આ છેલ્લા દસ જબરસ્ત ગ્રોથ થયો ઇન્ટરનેટ નો, તો આ એક નવો ઈન્કમનોો સ્રોત ઉભો થયો, શું લાગે છે ત બાબા આ વાત ત કઈ ખ્યાલ છે કે ન ભાઈ?
હા ચોલી આ એક બહ નવી સ્ટ્રીમ આવી ગઈ હોય ને, માની લો એવું જ છે, આ કારણ કે હવે પહેલા તો કેવું હતું આપણે સોશિયલ મીડિયા જયારે નવું નવું આવ્યું હતું, ફેસબુક અને વોટસએપ ત્યારે એ તો આપણે બસ ખાલી ટાઈમપાસ માટે યુઝ કરતા હતા એવું હતું, કે ચાલો કોઈ આપડા દૂરના ફ્રેન્ડ છે એની જોડે વાત કરવા માટે આપણે ફેસબુક પર એડ કરી દી તો એવી રીતે લોકોને કનેક્ટ કર્યા, વોટ્સપ પર હોય તો કોઈ ટેક્સ્ટિંગ કે ચેટ કરવા માટે આપણે યુઝ કર પણ થોડા ટાઈમ હવે એવો આમાં ટર્ન આવ્યો છે, કે લોકો સોશયલ મીડિયા ખાલી ટાઈમપાસ માટે નથી કરી રહ્યા, એમ ફૂલ ટાઈમમ વર્ક બની ગયું છે. કે જેટલા એ લોકો ના ફોલોવર્સ વધશે, જેટલું કન્ટેન્ટ એ લોકો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ એના પર વોટ્સએપ નહી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર એ લોકો અપલોડ કરશે. જેટલા એ લોકો ના વ્યુસ અને લાઈક્સ વધારે આવશે, તેટલી એ લોકોને એના માટે પૈસા મળે છે ખબર, જેટલા એ લોકોના લાઈક્સ અને વ્યુઝ વધશે તેટલા એ લોકોને વધારે પૈસા મળે, એટલે આ તો કેટલા બધા યંગસ્ટર્સ છે, કે એ લોકો આ બધું ફૂલ ટાઈમ કરી રહ્યા છે. એટલે આ તો મારા માટે બહ એક ટફ પીલ ટુ ડાયજેસ્ટ જેવું છે કે, જે વસ્તુ આપણે ટાઈમપાસ માટે ફ્રી ટાઈમમાં મસ્તી મજાકમાં યુઝ કરતા, તે જ વસ્તુ યુઝ કરીને લોકો લાખોને લાખો રૂપિયા. કમાઈ રહ્યા છે.
હ ના ના બહ સાચી વાત છે તમારી. અને બીજું તમને બહુ એક સુંદર બીજી વાત કરું આ બે રૂબરૂ જોયું, ટ્રેલમાં મેં જોયા કે કેટલા યક્ષર્શકો તમે જોયું હશે કે, મોબાઈલથી તમે જોયું તો ઓ કા ઓલા સૂર્યાસ્ત થાય એનો ફોટો લેતા હોય છે, કે કોઈ નદીલો ફોટો લેતા હોય છે, હું ઘણી વાર વિચાર કરું કે આ શું કરે છે પછી ભ એક જોડો મારી બાજુમાં બેઠો તો કધુ ઈ શું કરો છો તમે, ભેગું ભાઈ તો ભલે કે સાહેબ મારી યુટ્યુબની ચેનલ છે, તો મેં કધું યુટ્યુબની ચેનલ ટલ રનિંગ ટ્રેલ માંથી ત ફોટા જે લે છે, તો એમાંથી એમાં એ બિ સ્પ મને ક સાબ આથી હું અત જે વિડીયો લઈ રહ્યો છું પછી હું આ ઘરે જઈ હ થોડક એ બોલો મિરચ મસાલો નાખી લે એઆઈની ટેકનોલોજી થી યુઝ કરી લે સાહેબ એ વિડીયો લોડ કરે છે બોલો અને મ સાહેબ એમાંથી હું મારે અર્લિંગ કર્યું છે મારી મારે કેરિયર એમાં બનાવું છે કારણ કે મને કોઈ જગ્યા થી નોકરી નથી મળડતી તો કે મને આ આઈડિયા ગ કે આ. ઘર બેઠા કબાવો આ કેબલા થઈ શકે કે.
બહ બહ બરાબર છે આમાં મેં ઘણું બધું આવ ઓબ્ઝર્વ કર્યું છે. તમે માનશો નહી પણ ઘણા એવા લોકો મને મળ્યા છે, જે લોકોની એ લોકોની જોબ શું છે કે તમને ખબર ફરવાનું. હવે હું તો પહેલી વાર મેં એને એક મને ભાઈ મળેલો, એ જે તમે જેમ એક્ઝામ્પલ આપ્યું કે નદીને બધાના ફોટોઝ વિડીયોઝ લેતો હતો. તો આ ભાઈ શું કરતો પોતાના બધા વિડીયો લેતો હતો અને એ બધું જેને ફોનમાં સમજાવી રહ્યો, હોય કે અહિયાંયા આ જગ્યા છે, આવું છે, અહિયાં તમે આ ફરી શકો છો એ બધી અલગ અલગ પ્લેસીસ નું નામ લેતો હતો અને કોઈની જોડે વાત કરતોય એવું લાગતું હતું, એટલે એનું રેકોર્ડિંગ પતું પછી મેં એને પૂછ્યું કે આ બધું તો સેના માટે કરી રહ્યો છે તો કોઈની જોડે વાત તો કરતો નહીં હતો, તો આ શેના માટે રેકોર્ડ કરે છે, ત્યારે એને મને એની યુટ્યુબ ચેનલ ના બધા વિડીયોઝ બતાવ્યા, તો એ શું કરે છે, કે એનું કામ જ છે ફરવાનું એ જ્યાં પણ ફરવા માની લો અમના કાશ્મીર ફરવા ગયો, તે કાશ્મીરના બધા વિડીયોઝ બનાવશે અને રેકોર્ડ કરશે એ વિડીયોઝ બધાને, ટુરિસ્ટ જે હોય જે યુટ્યુબ પર વિડીયો જોતા હોય તે લોકોને એ ઇન્ફોર્મેશન આપશે કે તમે કાશ્મીર આવવું હોય તો કયા ટાઈમે આવવાનું કેવી રીતે આવવાનું, ક્યાં ક્યાં તમે ફરી શકો છો તમે કેવી રીતે ફરી શકો છો કેટલો ખર્ચો થશે, એ બધી ઇન્ફોર્મેશન એ વિડીયોમાં આપતો હોય, અને એ વિડીયો એ પછી યુટ્યુબ પર અપલોડ કરે, અને એમાં જ લ પૈસા આવે, તે એને મળે, એટલે મે તો કું આ તો શું આ ડ્રીમ લાઈફ જીવી રહ્યો છે કે તને ફરવાના તને સામેથી પૈસા મળી રહ્યા છે, એટલે મ તો બ નવાઈની વાત લાગી કે આવું બધું આ જમાનો આવી ગયો છે, અને આમાં એકચુલી હવે બીજું એક નવું મને એ જાણવા મળ્યું છે કે, મોટા સિટીસમાં તમને આઈડિયા છે સ્કૂલ્સ અને કોલેજસ નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે, કે ઇન્ફલુઅન્સિંગ કે કોન્ટેન્ટ ક્રિએશન નો કારણ કે હવે એજ્યુકેશન ઓથોરિટીઝ બી સમજી ગયા છે કે, આમાં ઇન્કમને ઇન્કમ જનરેશન ઓપોર્ચ્યુનિટીઝ ઘણી આવી રહી છે અને આ બુક ગ્રોઈંગ માર્કેટ છે. કારણ કે હવે, તમે જોઈ લો કે કોઈ કોઈ બી યંગસ્ટર્સ યંગસ્ટર્સ હોય કે પછી, કોઈ ઓલ્ડર પીપલી હોઈ તે લોકો આજ લખો ટાઈમ ઇન્સ્ટાગ્રામ અને એ બધું રીલ સ્ક્રો કર્યા કરતા હોય છે, એટલે બધા બધાને હવે ખબર છે કે તમારે આ સૌથી ગ્રોઈંગ માર્કેટ જે છે તે સોશિયલ મીડિયા છે, એટલે એ લોકોએ કરિક્યુલમમાં બધા, સબ્જેક્ટ એડ કરી દીધા છે. તમે કોઈ દિવસ વિચાર્યું હતું. કે મેથ્સ સાયન્સ હિસ્ટ્રી જઓગ્રાફી સાથે ઇન્ફ્લુઅન્સિંગ કોન્ટેન્ટ ક્રિએશન બી ટોપિક્સ આવી જશે?
નહીં આ તો બહુ તમે જબરદસ્ત વાત કરી આ ટોપિકની, આ ટોપિકની તો ભલે પણ ખ્યાલ નહતો, અને ખરેખર આ બહુ એસ્ટ્રા ઓર્ડિનરી ટોપિક કહેવાય, કારણ કે અત્યારનું જે માહોલ જે થઈ રહ્યું છે અને સાથે સાથે જે એ આઈ ટૂલ્સના જે ઉપયોગ થઈ રહ્યા છે. તો હું જોઈ રહ્યો છું કે સાહેબ કેટલા જણા જે યુટ્યુબ પર કેટલા વિડીયોઝ આવે છે, એ બીજાના અવાજ રેકોર્ડિંગ કરીને એ રેકોર્ડિંગ કરીને સાહેબ પોતાનો વિડીયો મૂકી દે છે, ખરેખર વિડીયો કોઈ બીજા હોય તો આ પણ એક બહુ મોટો ડ્રોબેક આવી રહ્યો છે, પણ હવે શું કરીએ ટેકનોલોજી છે તો ટેકનોલોજીમાં તમને, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આવવાના જ છે અને આ તો થવાનું જ છે, પણ જબરદસ્ત હું જોઉં છું સોશિયલ મીડિયામાં આરો તો જે ટ્રેડ ચાલી રહ્યો છે મને તો એમ લાગે કે આ આ ખરેખર ધન્ય છે એ લોકોની બુદ્ધિ લે કે આવો પણ વિચાર આવી આવી જાતી ટેકનોલોજી ઉપયોગ કરી લે, કબાડી કરતા હોય છે, બહુ સાચી વાત છે તમારી.
બરાબર છે પછી, એટલે સારું છે આ બધી નવી નવી ફિલ્ડ આવે છે, પણ આમાં પછી આ લોકો એ બી ધ્યાન રાખવું જોઈએ કે તમારે એક બાઉન્ડ્રી નહી ક્રોસ કરવાની, કારણ કે અમુક ઇન્ફ્લુએન્સસ તમે એમના બધા વાયરલ વિડીયોઝ જો હોય તે લોકો કઈ બી ન્યુસેન્સ ક્રિએટ કરતા હોય રસ્તા પર, તમે રસ્તા પર આવીને કોઈનો વિડીયો આવી જાય અચાનક કે રસ્તા પર આવીને ડાન્સ કરવા લાગ્યો, અને રીલ બનાવવા લાગ્યો એવું બધું આમાં ન્યુસેન્સ નહી હોવું જોઈએ. એટલે એ બધા લોકો યંગસ્ટર્સે સમજવાની જરૂર છે કે તમે ભલે કોન્ટેન્ટ ક્રિએટ કરો તમે જે કરવું હોય તે કરો પણ પબ્લિક પ્લેસમાં તમારે એક લેવલની ડિસન્સી મેન્ટેન કરવી જોઈએ કે તમારી એક્ટિવિટીઝથી આજુબાજુવાળા લોકોને તકલીફ નહીં, પડે એટલે આવા ઘણા બધા મેં કિસ્સા જોઈ રહ્યા છે અને, ને હું હોપ કરું છું કે આ લોકો બધા રિસ્પોન્સિબિલ રિસ્પોન્સિબિલિટી ધ્યાન રાખે અને એ રીતે કન્ટેન્ટ બનાવે.
ના ના ખુબ તમારી સાચી વાત છે, તમે બહ સુંદર ટોપિક જે વાત કરી એટલે તમે આ નવી જે મને કરિકુલમ કીધું એ તો બ ખરેખર સમજવા જેવો કરિક્યુલમ છે, કે આ દુનિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે અને આપણે ક્યાં છ તો વાર એમ લાગે કે આપણે આ કરિકુલમ કરવાની આપણે ઋષિએ તો આપણે આગળ વધી શકીએ, લાઈફમાં ખરેખર ખૂબ આનંદ થયો તમારી સાથે આ ટોપિક પર વાત કરીને તમે સારું થું આ ટોપિક તમે છેડ્યો અને ઘણા નવા નવા પોઈન્ટસમાં આપણને જાણવા મળ્યા.
એ બરાબર છે આપડે બી કઈ આમાં આઈડિયા વિચારીએ, હો બાપણ ને બી કઈ આવું મળી જાય.
ઓકે ચાલો થેન્ક યુ થન્ક યુ જય શ્રી ક હા જ હા હા.